હ.
હેલો.
હલો હલો હા આવે છે આવે છે.
હા હા.
તમે આવે છે મારી અવાજ.
હા તમારો અવાજ પણ આવે છે ધીમ આવે છે.
દીનું આવેવે.
હમ.
હમ. સમભ્ર.
આપડે આજે ક્યા ટોપિક ઉપર વાત કરશું.
તમે બધો બતાવ.
અમારો અવાજ થોડોક ધીમો આવે છે.
હલો હવે.
હા હાવે આવે છે હા હા.
હ તમે બોલો તો હું બોલું.
તમે કયો પેલા ટોપિક.
હા બોલજો. હલો.
પ્ર પ્રવાસન ઉપર વાત કરીએ.
હા કરો કરો પ્રવાસનું તો બહુ સારું છે. તમે બતાવ કોનો પ્રવાસ કોઈનો.
પ્રવાસમાં તો મારું ફેવરિટ પ્લેસ હું કઉ ને. મને જુનાગઢ નો ગિરનાર પર્વત ગમે છે.
અચ્છા જુનાગઢનો.
હમ.
અચ્છા.
ગિરનાર તણ વાર ચડેલો છે હું.
હા.
શવાત જૂની નવી સીડીયત કરતા અમે. પછી અંબાજીમાં તને રસ. ઉપર સેટ ચ. પેલા નવી સીડી જ ચડતા એમ. અહીંથી આપણેે દત આપણેે મંદિરની બાજુ માંથી.
હ.
પછી ઉપર ચડી ને, પછીને જયારે અંબાજી થી નીચે ઉતરી ત્યારે બે ફાટ પડે છે ને, આપે નવી સીડી, જૂની સીડી.
હા.
એમાં અમે જૂની ચીડીથી ઉતરતા, જૂની ચીડીથી ઉતરતા. આપડે જટાશંકર આવે છે.
આજે.
હા, જટાશંકર માં નહાવાની પાણી નીની સુવિધા છે, એટલે નહાવાની મજા આવે છે. એમાં અમે શરૂઆત કરી હતી ને. તો શરૂઆતમાં અમે અગિયાર લોકો હતા ચડવામાં.
અચ્છા.
ટોટલ દસ હજાર પગથિયાં છે કે, દસ હજાર પગથિયાં છે, નવી સીડી ઉપરથી ચડો તો. આઠ હજાર જેટલા પગથિયા છે.
હા. ગિરનારનું.
હા, હા.
પગથિયાનો.
પગથિયાં આઠ હજાર પગથિયાં જો ને, હા, નવી સીડી ઉપર ચઢો ને.
અ હા, સારું.
તો આઠ હજાર છે ને, જૂની સીડી ઉપર ઉતર તો દસ હજાર છે, એમ બે હજાર પગથિયાં છે, ત્યાં ફેર પડે છે એમ.
તો એટલો ફરક કેમ?
એટલે એ જૂની સીડી છે ને, જે પેલા ની બનેલી છે, એટલે પગથિયા વધુ છેને, નવી સીડી બનેલી છે એ. પછી ના કાળમાં બનેલ છે, એટલે ત્યાં સ્થાનિક લોકો કહે છે, અમને તો કઈ ખાસ ખબર નથી.
આઠ.
ત્યાં જુનાગઢ ના લોકો ની વાત થઈ ને, તો ત્યારે એ કેતા હતા કે. નવી સીડી ને, જૂની સીડીમાં બે હાજાર પગચિયાનો ફેર છે એમ.
અ અત્યારે બે હજારનું ફરક છે, તો નવી અને જૂનીમાં
હા, નવીન શડીમાં.
હ, અજય.
અમે અગિયાર લોકોએ ચડવાનું શરૂ કર્યું હતું, અમારે કોલેજ ના ત્રણ-ચાર મિત્રો. બીજા ભાઈ-બંધ હતા, ભાઈ હતા બધા.
હ.
તો શરૂઆત કરી તો, બધા પેલા તો જોશ જોશ માં શરૂઆત કરી દીધી. કે ચડી જસુ, ચડી જશુ ના ચડી, નતા ગયા.
અચ્છા.
બે હજાર પગથીયા જેવા ચડ્યા ને, તો પછી પચાસ-પચાસ ટકા નો ભાગ પડી ગયો, પાંચ-છ લોકો કે, હાલો શું રાખી ને પાંચ. લોકો પૂરા ખરા કરતા હતા, એમ ધીમે-ધીમે અમે ધીમે-ધીમે.
ધીમે ધી આગળ, હા, કહી કના. કાઈ નહી રફતાર, તેજ હોવે તો, ચડતા ગયા.
હા, પછી અમે તો. પાંચ લોકો હતા, આગળ હતા, પછી એમાં ફોન નો લાગે એમ. કે કોલ નો લાગે, તમે ક્યાં છો? ક્યાં છે ને, નેટવર્ક નોતો આવતું.
નેટવર્ક, નેટવર્કના પ્રોબ્લેમ થયા હતા.
હમ, તો પછી. અ બે-પાંચ હજાર પગથિયાં છે, અંબાજી માતા નું મંદિર આવે, તમે ત્યાં દર્શન કલાક વાટ જોઈ પણ કોઈ આવ્યું નહી, એમ પછી ધીમે-ધીમે એકલોકો આવતા હતા, એમ એ છ જણા માંથી પછી વાત. એટલ ખબર પડી કે બીજા સાહીસેજ પાસઠ પાસઠ વરસ ઉંમર ના દાદીમા ને બધા ઉપર ચડતા થાય એમ ત્યારે આપડે શરમ આવે કે આ પડે અમારી ઉંમરના અઢાર થી વીસ વરસ ના યુવાન ન ચડી શકે ને સાહીઠ સાઠ પાંચ પાંચ પ અ પાસઠ વર્ષ ના દાદી ને જોશે જોશે ચડતા તા એમ.
જોશે જોશે ચઢતાતા દાદી મા તો ખાધા સરસ ગોળે એને રોટલા ખાધા હશે દાદી માને તો. આપડે તો શું ખાયું હે આપડે તો ચાઉમીન, મંચુરિયન ખાયુ હે. ના આપડે તો ખાધું એ એટલું છે. ઔર બધા દાદીમાંના એનોતે ગુળ રાત ડોટલો એન સાક. બસ ઓર વધારે તો કસું ના ખાધો એ. ઓર તમે રીંગણ ના શાક ખાઓ હલો.
એ દાદી મા નેવું આવું ભાવે નઈ ને એમ ફાસ્ટ ફૂડ નેવું.
હા તો અમે અમે તમને ભાવે સે એટલા
ના મને આપડે બધું ભાવે એમ.
બધું હ તો તો ત્યારે તો તમે ધી ધીમો ધીમો ચાલો ને તમે તો.
ના અમે ધીમે ધીમે નતા ચાલતા અમે જે પાંચ પાંચ લોક હા મારા મિત્ર હતા સુરેન્દ્રનગર ના બે હતા જેનું વજન થોડોક વધારે છે એટલે ઈ થોડા ઘીમે આવતા તા.
અચ્છા વજન વધારે છે.
હ એટા અંબાજી મા તન દર્શન કરાઈન એક કલાક વાટ જોતો પછી ત્રન યુવાન આય્વા તાન બે યુવાન પાછળ રહી ગ્યાતા. એનો એકનો હથવારો કરવા માટે પછી એમ અમે દત્તાત્રય જયાને દત્તાત્રય નીચે એક જમાન જમનું આવે ત્યાં અહીંથી ઈ કેટલા ખબર છે લગભગ નવક હજાર પગથ્યા ઉપર છે. ત્યાં રોપવે તો જતું નથી રોપ જાય છે ખાલી અંબાજી માતા ના મંદિર સુધી અંબાજી માતાન મંદિર તમાર આગળ જવું હોય તો તમારે ચાલી ને જવું પડે.
હા.
તો ત્યાંથી બધું જમવાનુંને પાણીનીન વ્યવસ્થા બધી ઇમ સાધુ મહંતો કરતા તો તમે અયાં જમવા જાવ તો તમારે એક એક કણ પણ વધારવાનો નહી એમ એક કણ વધે ને તોય તમને ન્યાં ઊભા ઉભા ખવરાવે એમ. કે ભે તમે એટલું ઉપર સુધી તમને અહિયા પહોંચાડીન તમને જમાડે
રે અને આપણને સગડવો કરવી રે. અને એના સારી રીતે આપને ખવડવાય તો અન આપન તો પૂરા વેસ્ટેજ કરવી તો આ તો ના ચાલે ના.
હમ.
કે વિદાતા કેવી રીતે આપને કણકણ આપે છે. આનેઉન આની દયા આપની અપને કૃપા આપણેે પે તો વધાર છે તો આપનો તો તો કરવા જ જઈએ ને આને તો.
હા એટલે પછી અમે ત્યાંથી દત્તારી ચડી ત્યાં ફોટા પાડી ન પછી રરસ રિટર્ન માં રિટર્નમાં પાછું એવું નહિ કે એક ધરું ઉતરવાનું જ આવે ને એક ધરું ચડવાનું જ આવે એમ તમે થોડોક સોબસો પગથ્યા ઉપર ચડો પછી નીચે પાસુ ઉતરવાનો આવે એ રીતના પ પગથ્યા છે એમ. એક ધારા પગથિયાત પણ નથી. ઈ પગથીયા પછી અમે ઉપર ચડીન નીચે ઉતર્યા ને પછી અંબાજી માતાએ ક્યારેક ક્યારેક નેટવર્ક આવી જતું જીઓનું. વીઆઈ નું તો આ જ આવતું નોતું તો જીઓન નેટવર્ક આવેને ત્યાં ફોન કર ને તો ત્યારે ખબર પડી કે જે બે યુવાન બાકી રહી ગયા હતા ને અંબાજી માતે નોતા વધ્યા પહોંચ્યા હિ તો એ ચાર હજાર પગ થી એ ચડી જાય ને દસ પગથિયા જ બાકી હતા અંબાજી મા દર્શન કરવા ન પહોચી હક્યા કે હવે કેપેસિટી પૂરી થઈ ગઈ એમ હવે આપડે
હવે નામ ચડીયુ સાથે
પછી બે યુવાનો ઉતરી ગયા હતા અમે પછી જૂની સીડીએ શરૂઆત કરી હતી. જૂની સીડીએ પછી અંબાજી માતા નીચે પછી પાણીના ઝરણા ને પડે છે એમ મિસલી વાળા માંગ્યા હતા. તો એઈ પાણીના ઝરણા ને પડે ને જ્યાંથી પાણી ચોખ્ખું એમ પીવા માટે ને
ચોખ્ખું
એમાંથી પછી પાણી પીધું તું પછી થી સ્વર્ગ બારીક એ કે જ્યાં બે બારી છે ત્યાં મસ્ત પવન આવે
હા.
ત્યાં ઘડી બેઠા ત્યાં અ પવન ખાધો પછી ત્યાંથી નીચે જૂની સીડી ઉતરૂ ને જટાશંકર છે. અ લગભગ નીચેથી ગણીએ ને અ તો અ પાંચસો સાતસો પગથીયા છે જેવું જ થાય જટાશંકર પણ, કેટલી ટ્રાફિક હતી ને કે અમારો વારો નતો આવે એમ એમ ત્યાં બધા નાહવા માટે તું પાણી ભરાય પણ જટાશંકર પેલા એક જમણી સાઇડ એક એક નદી જેવું વહે છે જ્યાં એમ ઇ આગળથી જ આવે નદી જેટાશંકર માંથી ચટાશંકર મહાદેવ નું મંદિર છે.
મહાદેવ હા જટાશંકર મહાદેવનું મંદિર છે.
હા ત્યાં તળાવ ભરાય ને ત્યાં તળાવમાં પછી અમે કલાક નાહીંએ કલાક નાહી ને પછી
અચ્છા એટલું એટલું સરસ છે તો તમે એક કલાક વરસી રહ્યા પાણીમાં થાકી તવો બોલે શંકર ના અને આપણાને એટલા સરસ પાણી આપ્યા એટલી સરસ નદી આપી હતી તો એક કલાક તો બહુત કઈ ઓછો છે.
હમ્મ. પછી ત્યાંથી નીકળી ને અમે પછી આપડે સુ છે અહીયા એ આપડે જુનાગઢ માં જ છે.
હા.
પેલું પેલેસ તે આપડે ઓલું પેલેસ છે ને પ્રતિક દિવાલ છે.
આઠ
અ ઉપરકોટ ત્યાંથી અમે નીચે ઉતરીને રિક્ષા કરીને પછી ત્યાંના બધ લોકલ હતા ને એ પોત પોતાના નુંમે ગયા હું ને મારો ભાઈ પછી ઉપર પોટ ગયા એમ ઉપરકોટમાં જુનાગઢ ના સ્થાનિક હોય તો સો રૂપિયા ટિકિટ છે અને બાર ના હોય બસો રૂપિયા ટિકિટ છે એમ પેલા ટિકિટ નથી આપતી પછી રિનોવેશનને કર્યું ને એટલે ટિકિટ એની વધી ગઈ છે એમ
હા. નવ નવો નવો બન્યો હતો તારે એટલે તમાંથી
નહી ઉપરકોટ તો છે જ પણ રિનોવેશન કર્યું ખાલી એમ અંદર દુકાન ને બધું ગોઠવાઈ ગયું છે સાય કલ ને આપે છે સાયકલ માટે પચાસ રૂપિયા આપવાના.
અચ્છા.
પછી બધું એટલે ફેન્સિંગ ને થોડુંક વધી ગયું એટલે એનો ખલી ખર્ચા માટે એમ સ્ટાફ થોડોક મીકો છે.
અ
પછી એના માટે એમ પછી ઉપરકોટમાં એમ ફોટાને પાયડા થાકી ગયા તા ફૂલ ઉપર એટલું ચડી ને એટલ ઉતરે એટલે તમે થાકી તો ફૂલ જાઓ, તો એમ એ ટ્રાય કરી ચયડા ત્યાંથી ઉયાતરા એમ. ઉપરકોટ થી પછી અમે, ઉપરકોટ થી પછી પછી અમે જુનાગઢમાં દોસ્તને રૂમે ગઈ જઈ ને પછી ત્યાંથી અમે, ઘ નીકળી ગયા હવે તમે તમારે એક ફેવરિટ પ્લેસ કે એક જગ્યા ની વાત કરો.
અમાવ તો અ એટલી બધી સરસતો ન હતા તમે કરી દીધી પ્રવાસની તો તમે ક્યાં શો ક્યાં પઢાઈ કરો છો?
હા અત્યારે ભણવાનું શરૂ છે.
ભળવાનું તો કાળીપુર ના કોલેજ તુયી સ્ટુડન્ટ કોલેજ સ્કૂલના સ્કૂલ ના
ના ના કોલેજ કોલેજ
કોલેજ છે અચ્છા તો તમારે સારું ચાલે કોલેજના ક્યાં એમ કોમ બી કોમ
બી ઈ આઈટી
બીઆઈટી અમે શું હોવે મને તો ખબર નઈ
કોમપ્યુટર
કમ્પ્યુટરમાં અચ્છા કમ્પ્યુટરના ફિલ્ડમાં તમે છો
હા
તો કે છે રેગુલર જાવો કોલેજ? રેગ્યુલર કોલેજ
હું એટલે મારે અ પૂરી થઇ ગઈ છે હવે ચાર વર્ષ આવે
ચાર ચ અચ્છા ચાર વરસનો હવે કોર્સ
હમ્મ ચાર વર્ષનો કોર્સ આવે મારે પૂરો થઇ ગયો છે.
પૂરો ઇ છેલુ એ
ના લાસ્ટ સેમ અતું હમ્મ પૂરું થઇ ગયું છે મારે એક્ઝામ ને પૂરું થઇ ગયું છે અવે રિઝલ્ટ લેવા જાવાનું છે.
અચ્છા તો તમે કેસ ક્યા સોચ્યો એ કે રિઝલ્ટસ
અવે રિઝલ્ટ તો સારું જ છે અ કંપનીમાં કંઈક અમા તો કંપનીમાં જાવું પડે અમદાવાદ ગાંધીનગર સાઈડ
અચ્છા તો આ તો ઇન્ટરવ્યૂ બન્ટરવ્યૂ હોવે છે ઈ
હાઇ ના ત્રણ નવનો હોય પેલા એપ્ટિટ્યુડ હોય મેથ્સ રીજનિંગ આવે એમાં એ તમે ક્લિયર કરો પછી તમારે જો મોક ઇન્ટરવ્યૂ ઓનલાઈન રાખે ખે તો પછી ઓનલાઈન રાખવાની એમાંય તમે ક્લિયર કરો પછી પછી કોડિંગ નો ત્રીજો રાઉન્ડ આવે કોડિંગ પૂરું કરી પછી તમને એચઆર ઇન્ટર આવે એટલે તમે ટોટલ ચાર રાઉન્ડમાંથી પાસ થાવાનું હોય
ચાર રાઉન્ડમાં અ તો ઇ અ આ અત્યારે એક તે હા આ મંથમાં હોય છે કે ના બીજું બીજું મંથમાં હોય છે?
ના નક્કી ન હોય જયારે વેકન્સી બાર પડે ને ત્યારે મોસ્ટ ટ માર્ચ પછી બાર પડે એટલે કંપની વાળા જ્યારે જગ્યા થાય ત્યારે
તો હજુ તો અમને એક જ પરીક્ષા નઈ દીધી એકી ચારો ચાર માંથી
શું
ચાર માંથી આપ તમે બોલો ને કે ચાર પરીક્ષા દેવા ની હૈ
હા એટલે તાર એવું ન હોય કે મહિનો મહિનો વાર લાગે તરત જ થઈ